હમ્મ
હૂ કર
કઈની ઓલીને વાત ચાલુ હતી હતી પછીમી પછી કર
એ હા થઈ ગયા નરા
હો નવરા હો જમીને શું કામે થઈ ગયા હોઈ એ ગયા
હ હું તમા હસબેન્ડ આવતાર્યા
હસ બેન હજી નથી આવ્યો નથી આવ્યો દિલ્લી ગયા
હા તમારે વય જવાય ને ભેગું
એને રોકાવાનું હોય ને તો મા દીકરો ન હોય જ
હ છેઠ ઓ હારા ફરત હો તો
હા દિલી હારા પઈરે આજ નવ દી થઈ ગયા હા અદ ન ઓલ સ સુમવા ના ગ્યા હતાદ મુંગળવારથી ગયા નવમદીી હ
હ સારું ફરવા જઈએ બીજું હું
ના અમે અમે ફ હજી આવશે શુ કરવાવાયા આવવાના
છે કેમ વાગયા પ્લેનમાં જાય કે
પ્લેન્માં પ્લેનમાં
હા
એ આને કઈ કરવા ન હોય એ કમની વાળ બધું કરાવેલી
પલા હોય કે કોણ કોણ હોય પછી
ના નાહી એકલા ગ્યા
હમ્મ
પછી બીજે થી આવતા હોય અલગ અલગ ઓલામાં
અચ્છ હા હ
હમ્મ
આપડ તો કેટું છે હોય તો જાય ક
હા ત્યાં તનુસ મા બસને કે પપ્પા મારે પ્લેન મા બેવું એમ એના તો બહૂ હરક તો અમારે બેઉતો ને પદાર્ કઢી ને એક વાર બે હારી દેવાયલે પૂરો થઈ
હા હ જરાક મોટો થાય બસ લઇ જવા
પણ મોટો થાય પછી તો એને ટી કીધું હોય ને એટલે પાંચ વાર ને અંદર હોય ને ત જઈ આવું એક વાર બિહારી હા
એમ કે પાંચ વર્ષની અંદર એમ ચાર પાંચ વર્ષ નો થઈ ને પછી
હા તનો પા કે દી વાગલે કઈક જાય છે
હા તેચ વ હાલો હલો હલો